હું મજામાં જું તમે કેમ છો
હું પણ મજામાં છું. આજે મને તારી સાથે ફેશન ના વિષય પર વિસ્તાર વાત કરવાની છે
વાહ આ તો ખુબ જ સારો વિષય છે અને તો રોચક વિષય છે આજ કાલ નાના બાળોકોથી લઈને મોટા લોકો સુધી બધાને ફેશન ગમે જ છે
હા એ તો બહુ સરસ વાત બોલી તું આ તો ખુબ જ રોચક વિષય કેમ છે ફેશન કેવલ સુંદર કપડા પહેરવાનું નામ નથી પણ એ વ્યક્તિની પસંદ જીવન શૈલી સંસ્કાર આત્મવિશ્વાસ અને વ્યક્તિ વ સાથે પણ જોડાયેલી છે ને
હા એકદમ સાચી વાત છે. અ ફેશન એટલે સ્વચ્છને સજ્જનને પછી અને આ ન વિશ્વાસપૂર્ણ રીતે સુંદર કરવાની કલા કહેવાય એને
હા તારી નજર માં ફેશન શું છે.
અ હું કહું તો મારા માટે ફેશન એટલે અ સમય પછી ઉમ્ર શરીર રચનાને તો પછી પોતાને સ્વભાવ પ્રમાણે કપડાં દાગીના હેરસ્ટાઈઇલ ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિ ઈનો પછી પ્રસંગ આપવા માટે એને જ ફેશન કય
હા વાહ આ તો બહું સરસ વિ છે ખુબ સુંદર રીતે સમજાવ્યું ઘણા લોકો ફેશન નો અર્થ કેવલગા કપડાં પહેરવા એવુ લે છે ને પણ ખરેખર એટલું જ નથી ને
હા બિલકુલ અ પણ મારા માટે હું એમ બી કહું કે ફેશન એટલે આ પૈસા જરૂરી હોય પણ એટલું જ મહત્વનું નથી. ફેશનની કરતાં બોડી ટાઈપની સમજીને પછી કપડાંને કેરી કરવાની રીત પણ ખૂબ જ ધ્વનિ છેે.
અ સાચું કોઈ સાદો ડ્રેસ પણ જો અ યોગ્ય રીતે પહેરવા આવે તો મેચિંગ એસેસરીસ હોય અને આત્મવિશ્વા શ્વાસ હોય તો ખૂબ સુંદર લાગે.
અને તો આજ સાચું જ છે. આવું એમ બી કહું કે અને કોઈ મહેંગા ડ્રેસ હોય કોઈ પ અ ફિટિંગ સારું ન હોય. પ્રસંગ પ્રમાણે હોય અથવા વ્યક્તિને સૂટ ના થતા હોય તો આ એના પ્રભાવો. થઈ જાયને.
હા આ એકદમ સાચું આજે ફેશન એટલે મહત્વનું કેમ બની ગયું છે.
મારા માટે કે આજના યુગમાં પહેલી નજરમાં જે અસર પડે જ છે. એ એમાં પોતાનો લૂક અને પછી ડ્રેસિંગ સ્ટાઈલ ખૂબ ભાગ ભજાવે છે. જે માણસ કેવી રીતે પહેરે છે પછી એની પર્સનાલિટી વિશે પેલા પ્રો ભાવ બનતો હોય છે એને જ કે ફેશન
હા જો કોઈ સ્વચ્છ નીટનેટકો અને સુંદર રીતે પહેરો હોય ને. તો એને જોઈને સામનેવાલો પણ સારો પ્રભાવ પડે.
હા પછી હું એમ બી કહું કે ફેશન આત્મવિશ્વાસ વધારે છે. અને તો જો માણસને પોતાના કપડાં પછી એની લૂક અને સ્ટાઇલ ગમતા હોય તો એ એક વધારે આત્મવિશ્વાસ સાથે આવે છે.
હા. કારણ કેવું છે.
હા પછી.
હા ક્યારેક સારો ડ્રેસ પહેરતા મન પણ ખુશ થઈ જાય છે ને.
હા બિલકુલ સાચું. ફેશન મૂડ પર અસર કરે છે અને તો સુંદર રંગ આ આરામદાયક કપડાં પછી એની યોગ્ય યોગ્ય સ્ટાઇલના બધા માણસને ફ્રેશ ફીલ કરવા. કરવા આવે છે અજીવું કે ઢીલા કપડાં એને જ કે.
હા મને લાગે છે કે ફેશન વ્યવસાય સાથે પણ ખુબ જોડાયેલું છે ને.
હા અમારા માટે તો ફેશન ઇન્ડસ્ટ્રી હજી ખૂબ મોટી બની ગઈ છે. જેમ કે કપડાં થયા પછી બુટિક થયું ટેલરિંગ થયું એમ્બ્રોઇડરી જેમ કે પછી જ્વેલરી મેકઅપ ફૂટવેર. આ એવા બેગ્સ બી આવે આપના પછી મોડન. લિંગનું બી ખૂબ ચાલે ફેશન ડિઝાઇન સ્ટાઇલિંગ. આ બધું એના ભાગ જ છે.
અ. તારા માટે પારંપરિક ફેશન અને આધુનિક ફેશન શું ફરક છે.
મારા માટે તો પારંપરિક ફેશન એટલે. આપની સંસ્કૃતિ હોય અને તો પરંપરાને. અપ્રાદોષિક પોશાક સાથે જોડાયેલી ફેશન જેમકે સાડી સલવાર સૂટ. ઘાગડું કુર્તી પછી દાગીના બિંદી બાંગડી. આઈ બટું આપના ફેશનમાં જ આવે મતલબ આપની સંસ્કૃતિમાં જ આવે.
હા આજે યુવતીઓ ટ્રેડિશનલ લુક અને મોડર્ન ટચ આપ. ઉપયોગ આપવું જ ખૂબ પસંદ કરે છે ને.
હા એકદમ સાચું પણ આજકાલ બંને કોમ્બિનેશન પણ ખૂબ. ચલનમાં છે જેમ કે. ટ્રેડિશનલ કુર્તી સાથે પછી મોડલ પેન્ટ અને તો. અ મોર્ડન કટ ગાઉન્સ. સ્ટાઈલો નરકોલી જાકેટ સ્ટાઈલ લિંગા. આબડ્ડું ફેશનમાં જ કેવાય પણ એ એના કરતા જેમ કે ટ્રેડિશનલ કુર્તી સાથે આપણ. અ આપની સાડી સાથે બેલ્ટ બ્લાઉઝમાં જ સારી લાગી. હેલો.
પ્રસંગ પ્રમાણે એટલે શું?
હા તો પછી હું એમ બી કહું કારણ કે એમાં પરંપરા પણ જોવાય છે. અને તો નવી સ્ટાઇલ પણ જોવા મળે જ છે. ને
હા ઓફિસ માટે સંસ્કૃત અને સભ્ય ડ્રેસિંગ જરૂરી છે. ને જય્યારે પાર્ટી માટે સ્થાયુક રાખી શકાય
જેમ કે પછી લગ્ન ઉત્સવ પૂજા ઓફિસ પછી કોલેજ- પાર્ટીવેયર પછી વાપર બધા માટે કંપની સ્ટાઇલ અલગ હોય છેકે- કે જેમ કે લગ્નમાં પણ ભારી ડ્રેસ ચાલે પણ રોજ ઘરમાં માટે તો આરામદાયક અને તો પછી ઢીલા અને સાદા જ કપડા સારા હોય
હા ઓફિસ માટે તો ટ્રેડિશનલ લુક અને મોર્ડન ટચ આપું ખુબ પસંદ કરે છે ને
પછી હું એમ બી કહ કે-
પા
રોજના વાપર માટે એવા કપડાં પહેરવા જ જોઈએ જે સુંદર પણ લાગે અને કામ કરતા આરામ પણ આપે